હાલો તમે શું કર્યા છો મિત્રો?
કઈ નઈ મિત્ર હવે જમીને મિત્ર થોડોક આરામ કરું છું મિત્ર.
હા તમે મિત્ર સારા જ હશો ને? હા તો તમે અમના ફ્રી જ હશો ને મિત્ર?
હા મિત્ર મું ફ્રી જ છું મિત્ર કેમ મિત્ર?
ના મિત્ર હું તમારી સાથે એક એક ટોપિક ઉપર તમારા સાથે વાત કરવા માંગું શું તો તમે મારા સાથે વાત કરશો કે મિત્રો?
હા મિત્રો એ ટોપિક નું નામ શું છે મિત્ર?
હા મિત્ર આ ટોપિક નું નામ છે ટીમ વર્ક.
હા ખુબ સરસ મને મિત્ર ટોપિક ખુબ ગમ્યો મિત્ર કઈ ની મિત્ર તમે જણાવો ને પછી હું તમને થોડક જણાવું મિત્ર
હા મિત્ર તો આપણે ટીમ વર્ક વાત કરે તો આપણે ટીમ વર્ક એટલે ઘણા લોકોને એક જ સાથે એક જ હેતુઓ સાથે મળીને કામ કરે એ દરેક વ્યક્તિ પોતાની કુશળતા મુજબ કામ કરે છે મી ત્ર બધાને એક સાથે મળીને સફ સફળતા મળે છે મિ ત્ર એ ટીમ વર્ક એ બધા મળીને કામ કરવાનું છે મિત્ર
બરાબર મિત્ર
હા હા હજી આપણે ટીમ વર્ક વિશે વધારે વાત કરીએ તો આપણે એમાંથી એ કેમ જરૂર છે તો મિત્ર આપને તેમાંથી એકતા સ એકતાથી શક્તિ વધે છે મિ ત્ર એટલે એકતાથી શક્તિ વધે એટલે કે ને મિત્ર એક વ્યક્તિનું બધુ જ કામ કરો એકલો કરી શકતો નથી. પરંતુ ટીમ સાથે મુશ્કેલ કામ પણ સરળ બને છે મિત્ર, એ તો તમને ખ્યાલ જ હશે ને મિત્ર હા હા અને સાથે સાથે એમાં જે ટીમ વર્કથી કરીએ આપણે સમયની પણ બચત થાય છે કેમ કે સમય બચત થાય એટલે કામ વહેંચી જાય કે વહેચાતી ઝડપ આપને ઝડપી પૂર્ણ થાય છે કામ, એ તો તમને થોડું એ ટીમવર્ક તમને ઘણું બધું પેલાથી ખબર જ હશે હશેને મિત્ર હા હા હજી વાત કરીએ તો ટીમ મારે આપને માટે જરૂરી કેમ છે તો એ કેમકે એ ટીમવર્કથી આપણને પરસ્પર વિશ્વાસ થાય સારો પણ સવાદ થાય જવાબદારીની ભાવના આવે, એકબીજાના આદર પણ થાય અને સહનશીલતા પણ આપને વધે છે મિત્ર
હમ આપને ટીમવર્કનું વાત કરીએ તો આપને જે આપણેમ વિદ્યાર્થી જ છી મ તો ખબર જ ને તને
હા મિત્ર
હા તો હમણાથી આપણે વિદ્યાર્થી જીવનમાં તો ટીમવર્કનું ઘણું મહત્વ હોય છે આપ એમનાથી ગ્રુપ પ્રોજેક્ટ કરતા જ છે આપણે મિત્ર
હા મિત્ર
હા સેમિનાર સેમિનાર પણ તૈયાર કરીએ, રમતગમત સ્પર્ધા હોય તેમજ હજુ ઘણી બધી કોલેજની કાર્યક્રમમાંમ ટીમમાંથી ઘણું બધું કરી શકી મિત્ર આ વધે ટીમવર્ક નેતૃત્વ, આયોજન અને સવાદ કોસેલી અમને કોસેલી પણ વિકસે છે મિત્ર આપ ટીમવર્ક પા વાત કરીએના ઉદાહરણને વાત કરીયે તો આપણે ક્રિકેટ ક્રિકેટની મે મેચમાં જોયું જ હશે ટી ટીમનું જ બધું થી જ બધું થાય છે મિત્રો એ તને ખ્યાલ જશે ને,
હા મિત્ર
હા હા આપણે તમને નાનકડો પ્રસંગ પણ કહીશ, તમને ચાર મિત્રો મળીને વૃક્ષા- વૃક્ષાવરોપણ નો કાર્ય કરવાનો કાર્યક્રમ રાખે છે મિત્ર એક ખાડો ખોદે બીજો છોડ લાવે ત્રીજો પાણી આપે અને ચોથો સુરક્ષા માટે વાળ બનાવે મિત્ર આ બધા મળીને કામ કરે એટલે ઓછા સમયમાં વૃક્ષ વધુ વૃક્ષો વાવી શકાય મિત્ર આ સાચી ટીમર છે આ તમે હુ તો એક એક સારા ઉદાહરણ બન છે મિત્ર તમને થોડું સમજ તો પડી ગય હશે ને મિત્ર હા એ અયા ટીમવર્ક એ માત્ર કામ નથી પરંતુ મળીને એકબીજા સાથે આગળ વધા વધારવાનુ છે મિત્ર એકતા વિશ્વાસ અને સહકાર હોય તો લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય મિત્ર તમને પણ થોડો તો પેલાથી જ ભગવાનો ખ્યાલ તો હશે ને મિત્ર
હા મિત્ર
હા તો થોડું એક બે તમારા કિસ્સા પણ જણાઈ શકશો મિત્ર
હા મિત્ર તમે જે કીધું એ મિત્ર મને ખુબ જ સારી માહિતી લાગી મિત્ર હવે ટીમ વક તમે જે ટોપિક પસંદ કરો શ એમકે જીવનમાં મિત્ર ખુબ જ જરૂરી છે મિત્ર હવે ટીમવર્ક વગરે મિત્ર કોઈ પણ આપણે અ કાર્ય ખુબ જ સારી રીતે મિત્ર આપણે સફળ કરી શકીએ મિ હવે જો આપણે કોઈ પણ કામ આપણું હોય જેમકે બધી જ જગ્યાએ મિત્ર ભણવા માં કે પછી કોઈ પણ કોઈ પણ કામ મિત્ર એમ અ જો આપણે એટલું જ કરવા જયે બરાબર ને મિત્ર આપણે જો એટલું જ એ ટલુ જ આપણે કરીએ તો આપણે કંઈ સફળતા ના મળે મિત્ર ઘણો ટાઈમ પણ લાગે ટાઈમ નો બરબાદ થાય મિત્ર અને આપણને ધારે એવું ફળ ન મળી શકે મિત્ર બરાબર ને મિત્ર પણ પણ જો આપણ ટીમવર્ક આપ ટીમ હોય ને બધા સારી રીતે કામ કરે આપે ટીમ તો આપણ સારુ રે તો ઝડપી કામ થાય ન સમય નો ઘણો બધો વ થય શકે અને આપને સારું એવુ વધારે એવું ફળ મળી શકે મિત્ર બરાબર ને મિત્ર
હા મિત્ર
કેમ કે મિત્ર હવે જેમ કે આપણે ભણવાની આપણે જેમ કે આપણે વિદ્યાર્થી જીવન આપણુ ચાલુ ચાલતું છે મિત્ર આપણે ને તમે કોઈ પૂછે કે મિત્ર જો આપડે પરીક્ષા આવી રહી છ એ આ આ આવશે મિત્ર તો જો આપને કોઈ વ્યક્તિ કોઈ સ સ્ટુડન્ટ એ વિદ્યાર્થી જો તૈયારી કરે તો એને આટલું ધારે એવું ફળ ન પણ મળી શકે મિત્ર પણ જો મિત્ર આપણે બધા ત્રણ ચાર ફ્રેન્ડ મળીને સાથે મહિને ટીમવર્ક કરીએ જેમ કે કોઈ વાર જો કે મને દાખલા ના આવડે અને મિત્ર તને દાખલા આવડે તો તમે મને શીખાવશો મિત્ર તમને વાંચવામાં કંઈક આઈએમપી ટોપિક નુ થોડુક માહિતી ન હોય તો હું તમને સારી એવી આઈએમપી ટોપિકસ હુ તમને આપું કોઈ બીજો મિત્ર હોય એમને નોટસ બનાવેલી હોય તો એ આપને આપે તો એ બધું હારી રીતે ટીમવર્ક થાય મિત્ર તો આપણે ધારે એવું તો મા આપણે રિઝલ્ટ લાવી શકીએ મિત્ર બરાબર ને મિત્ર તો આ જીવનમાં ટીમવર્કને એટલું બધું મહત્વ છે મિત્ર કેમકે ટીમવર્ક ધારો વ્યક્તિના નેતૃત્વ સ સંચાર કૌશલ્ય તા સમય વ્યવસ્થા પણ એમ સારી રીતે થાય છે મિત્ર એમ તો તમે ક્યાં હજુ જણાવશો મિત્ર
હા મિત્ર હું જણાવું તમે કીધું એ પણ સારું જ છે મિત્ર, મેં તમારી વાત સામે એક હજુ ઉદાહરણ મારા મનમાં આવે છે. મિત્રય હું તમને જણાવું એક આપને પ્રેરણાના દાકય ઉદાહરણ તને હું જવાનું એ ચીટીનું ઉદાહરણ ને એ ખુબ જ સારી છે મિત્ર નાની ચીટી એકલી એટલે બહુ ઓછું કામ કરે છે મિત્ર પરંતુ આપણે જેવું જશે કે ચીટીએ હોય ને એ ઘણા બધા હજારોની સાત ચીટીઓ સાથે મળીને પોતાના ઘર બનાવે છે મિત્ર અને ખોરાક પણ માત્ર એકત્ર કરે છે. હા આપણને ટીમવર્ક પણ સુંદર પાઠ શીખવે છે મિત્ર એ તમને ખબર શે ને મિત્ર,
હા મિત્ર,
હા તો આપણે ટીમ વર્ક પર મિત્ર ઘણી બધી કહિવતો હોય તમે સાંભળી જ હશે. તો મિત્રો તેમાં હવે એકતામાં બળ છે. સંપ ત્યાં જપ એ તો તમે સાંભળી જ હશે મિત્ર,
હા મિત્ર,
હા તમને ટીમવર્કના બી ઘણા બધા ફાયદા હોય છે મિત્રો તમને ખબર જ હશે.
મોટા કામ સરળ બને છે, સમ સમય અને શક્તિની બચત થાય છે મિત્ર કે એક વ્યક્તિ પર ભાર રહેતો નથી, કામ ઝડપી પણ પૂર્ણ થાય છે મિત્ર, આપણને ટીમથી નવા નવા વિચાર પણ મળે છે મિત્ર, એટલે તેમાં દરેક સભ્યને અનુભવ અલગ હોય છે મિત્ર, વિવિધ વિચારો મળવાથી શ્રેષ્ઠ નિર્ણય લેવાય મિત્ર, અને મિત્ર એ હજી હું થોડું કહીશ તો આપ આપો આત્મવિશ્વાસ વધે છે મિત્ર, એટલે એકબીજાને સાથ મળવાથી મુશ્કેલ કામ પણ સરળ લાગે છે, સફળતા મળતા આત્મવિશ્વાસ વધે છે મિત્ર, હા તો મિત્ર તમે પણ થોડું તમને આટલું ઘણા બધા હતા તમે કીધું તે હજુ આપને જોઈએ તો આપ પરિવારમાં આપ ઘણું બધું આપણે ટીમવર્ક કરીએ છીએ મિત્ર, એટલે તમને ખ્યાલ જ હશે ને મિત્ર,
હા મિત્ર,
હા તો પરિવારમાં આપણે જોઈએ તો બધા દરેક સભ્ય પો ત જવાબદારી નિવેેશ મિત્ર માતા પિતા, દાદા દાદી. અને બાળકો સાથે મળીને કામ કરે છે. ત્યારે પરિવાર સુખી રહે છે મિત્ર આ તો આપણું ટીમ વર્ક આ હતા બહુ પેલાથી કરી હતી આ તમને ખ્યાલે હશેને મિત્ર,
હા મિત્ર,
હા હા તો બી તમે બી થોડું ખાં જ નાશો.
હા મિત્ર તમે જે પ્રમાણે કીધું એ ખુબ જ સારી માહિતી મિત્ર છે. કેમ કે આપણે કોલેજના પ્રોજેક મિત્રો પ્રેટિકલ છે, ઇન્ટર્નશિપ આવે કરે આવે ઇન્ટર્નશિપ અને ટેકનિકલ સ્પર્ધાઓ વિશેષ મહત્વ છે મિત્ર, સામા ગેમ પણ આપ રવા રમવાનો હોય મિત્ર એક ટીમ જોઈ મિત્ર, ક્રિકેટ માંડીને મોબાઈલ ગેમ હોય. કે બધી જગ્યાએ મ ટીમ કેમ કે એ લોકો પણ જાણે છે કે ટીમવર્ક મહત્વ છે મિત્ર. એન્જિનયરિંગમાં પ્રોજેક્ટ એક વિદ્યાર્થી પ્રોગ્રામિંગ કરે અને ત્રીજો ટેસ્ટિંગ કરે. ચોથો રિપોર્ટ તૈયાર કરી આ રીતે કામ મે સમય બચે છે અને પ્રોજેક્ટ ગુણવત્ પણ સારી રહી છે મિત્રો. તો આ જીવનમાં ન એટલું બધો મહત્વ છે જેમ કે કાર્ય ઝડપ કારક રીતે પૂર્ણ થાય છે. નવીન વિચારો અને સજ સર્જનાત્મક વધે છે એકબીજા પાસેથી નવીન બાબતો શીખવાવામાંે છે આ એકદમ સાચી વાત છે મિત્રો કે આપણે એકબીજા સાથે. વાત કરીએ તો આપણને નવી નવી વસ્તુ શીખવાવામાંે છે તો આટલું મોટું ટિબક ન તો જીવનમાં ટમગર મર કઈ પોસિબલ જેવું મને લાગતું નહી મ આજના જમાનામાં કે કેમું કે આપણે ઝડપી કામ કરી અને આપણને સારો સબંધ મળે બરાબર ને મિત્રો હવે તમે કઈ જણોિત.
હા મિત્ર હું તો આટલું જણાવશ કે મિત્ર આપ ટીમર ને આપ જીવનમાં બહ બહ ઉપયોગ ઉપયોગી છે મિત્ર ટીમરની વાત કરું તો. એ વાત કરીએ તો મિત્ર ટીમરે આપણે જીવનમાં ને દરેક ક્ષેત્રમાં સફળતાની ચાવ છે મિત્ર એ તો તમને ખ્યાલ જ હશે મિત્ર. જ્યાં વિશ્વાસ સહકાર શ્રેષ્ઠ અને સારો સંવાદ હોય છે. ત્યાં સ કથ જરૂર મળે છે મિત્ર. આપણે હંમેશા સાથે મળીને કામ કરવાની ભાવના રાખવી જોઈએ મિત્ર. તમે પણ સાથે જ તમે પણ ટીમ વર્ક ઘણા બધા કર્યા જશે ને મિત્રો.
હા મિત્રો કેમ કે ટીમવર્ક તો ખોું મહત્વ છે એટલે અમે બધા કામ ટીમવર્ક માં કરતા હોયી મિત્રો.
હા મિત્રો તમે કીધું એ તો વાત. બરાબર આપણે ટીમવર્ક કરીએ તો ઘણા બધા આપણામાં ગુણ પણ આવે છે ખબર કે મિત્ર. વિશ્વાસ ઈમાદારી શિસ્ત અને સમય નું પાલન પાલન સારા સંવાદ પરસ્પર સન્માન બધ ઘણો બધા પણ ગુલ બનાવે છે અને આપનો આત્મવિશ્વાસ પણ વધે છે. તો મિત્ર તમે મારા સાથે આટલી વાર વાત કરી એના માટે થેન્ક યુ
હા મિત્ર